તો.
હા, બોલો હવે. આવે છે અવાઝ ડબલ સિંગલ? આવે છે ડબલ ડબલ અવાજ આવે છે હજી. હા શું આવે છે. મારો જ એવાજ મને પણ તમારો તો આવે છે. તમારો તો આવે છે. મને એક તો કાચળ આવે ને તો હવે આવે છે જી ડબલ આવે નથી આવતો?
હા, ના હવે નહી આવતો. હવે નહી આવતો. હા હા હા ના.
વાંધો નહીં હવે તો બરાબર છે. તો કયો ટોપિક આજનો?
તમે કેવો. તમે કો.
તમારે એવું જોયું કે એક દિવસ એવો આવે કે આખો દિવસ કામમાં જાય? વિચાર્યું નો હોય તમે વિચાર્યું નો હોય તમે એવું પણ એવું વિચાર્યા વગર ન કઈ એવું કઈક થઈ જાય.
હમ્મ, એટલે થઇ ગયેલો હું કે થઈ ગયલું પાસીમું કહું કે પછી?
અહ પાસ્ટ તે ભવિષ્ય તો કઈ તમે જાણશો નહી એટલે પાસ્ટનું જ કેવું પડશે.
એવું તો મમ્મી અચાનક કસે જવાના હોય તો એવું થાય. મારા આખું ઘરનું કામ કરવું પડે જાતે જ. બીજું તો ના હો હૈ?
કામ કરવું પડે દુઃખ જ લાગે એમ થોડું.
દુઃખ તો નહી નાખતું કરી નાખું પણ મને બહુ કચ કચ કરે ને તે એવું ના ગમે કામ તો તમે કરી નાખો. પણ મારા માથા પર કોઈ બોલ બોલ કરે તો મને થાય કે કશું નહીં. એવું થાય ખાલી.
બરાબર છે. તે તો રે થોડું ઘધું ઈસ્યુ એવ ઘર વાળા હોય એટલે લેટ ગો કરવાનું.
હમ્મ, બરાબર છે. એટલે એકવાર થું તું એવું
હા.
હા, બોલો બીજા ટોપિક.
કયો એક વાર જોય તું એવું
અમ્મ હું તું ભૂલી ગઈ એકદમ. બોલો ને બીજો ટોપિક તમે.
બીજો ટોપિક છે કે તમને ધારો કે એ કમાવાની તક આપે કે તમે.
હું.
થોડાક દિવસોમાં થોડીક મહેનત કરીને પૈસા કમાઈ લ્યો ઈ તો તમેઈ પાથ ચૂનસો કે નહી ચૂનો?
ચુ એ કરીશ ને ચૂઝ કરીશ એ પાથ ને.
ચૂઝ કરશો ઓકે. રાતે ઉજાગરા રહી ને કહું તો હિ તે
હા આમાં નહી કરતા તો પછી.
બરાબર.
તમે હું કરો.
ખરીદ લઈ ને આવે ત્યારે લાગે એમ લોખંડ ગરમ હોય ત્યાં પછી મારે લેવાનું હોય ને.
હમ કેવો વરસાદ છે સાહેબ.
ના ના હજી તો કઈ નથી તમારે.
અમારે હમણાં પહેરો તો થોડો પહેરો્યો એટલે પેલા તે છ વાગ્યા બોુજ વાદળ આવ હતું બોજ કરીને થોડુંક આવ્યું હતું. પછી આવું આવું પછી મને અમે કેવું. અ એના દિકરા ની બર્ડે સેલિબ્રેટ. ગયા હતા પછી ત્યાંથી બાર નીકળા તો ઠડુ ઠંડુ પણ લાગતું તુ બો વરસાદ પડવાના. જમા બેઠા તારા પયરો થોડો હવે નહીં પડતો પણ ઠંડો ઠંડો પવન લાગે.
તો અમારે આવશે કાલે સુધી એવું લાગે છે. જો એ સમય સમજબ.
અ પે વચ્ચે બહુ પડી ગયયો હવે એટલું બધું ન‌ઇ પડતો.
હા શરૂઆતમાં અમારે બઉુ વધારે પડી ગયો હતો જરૂરિયાત કરતો એટલે એક જ આખા સીઝન નો પડી જાય ને એ રીતનો વરસાદ. પડી ગયો તો હવે સારું છે આટલો બ્રેક પડી ગયો ને વચ્ચે. થો દિવસ બધું કામ છે ને થઈ જાય છે એટલે જ અત્યારે કામ નું પ્રમાણ મા વધી ગયું. કે તડકોને નીકળી ગયો હેને એટલે બધા ગામમાંથી નીળશે હવે. એટલે વરસાદ નો એની પેલા બધે બધા પતાવી નાખવાનાં. વરસાદ માં પાછું બેવાનું થઈ જાય.
ઓરવાનું હોય તે તમે તમે એવું કોહ એ સાઈડ તમે કેટલા પાક લો.
પાક માં તમે કીધી કે આપડે ઘણા બધા અમારે પાક જે લેવાય.
એક વાર લો બે વાર લો. કેમ કેયું એવું.
કે ઓકે ઓકે એ બધી બારે માસ પાણી અમારે જયારે લેવું નહી. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ડિપેન્ડ કરે જે જેને જેને પાણીની વ્યવસ્થ હોય એ બારે માય. એટલે બધી વાડી એ પાણીની વેવસ્થા છે એટલે બારે બાર માસ હાલે.
હમ્મ.
તો તમારે કેટલું પ્રમાણે
અમાર એક જ વાર લે એમ પાક.
ચોમાસે એકતે.
અ ના એટલે અમુક લોકો કેવું કે ગમણા એક સા અ. અમુક જગ્યાએ બે લે અમાર સાઈડ એક લે.
બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવે છે થોડો ઘણો.
હા તે એક મારા દીદી લોકો છે એ લોકો હું કોલ કરે છે. બધા ને.
બરાબર છે
મીન્સ કે એ લોકો બે જણ છે એ એક હામે હામે વાત કરે છે.
વેરી ગુડ સામે સામે.
તો હવે હું કરવાના.
હા ટાઈમ હોય તો એદી યુઝ કરે ને યુઝ.
હમ્મ તો ટોપિક બોલોઓ બીજો?
તો તમારે ઇયા કુવા હોય કે નો હોય.
હોય ને તો.
કુવા ડર બર તો પાણી ખૂટી જાય પૂરું થઈ જાય.
ને એવું નહી મે તમારા સાઇડ બારે માસ લેવાય એમ પાક.
હા.
અમારી સાઈડમાં નહી બોખવા પણ, કદાચ તો બે કે ત્રણ વાર જ લેવાય.
ક બરાબર છે, બે કે ત્રણ વાર ત્રણ વાર માં આખું વર વ્યુ જાય.
કેમ કે ત્રણ મહિના ચાર મહિનાનો પાક હોય મિનિમમ. પહેલેથી છેલ્લા સુધી.
તમે એટલે મેક્સ કેટલી વાર લેતા હછો?
મેક્સમાં જો મોસ્ટ ઓફ કે ત્રણ ત્રણ તો મેક્સ થઈ જાય જ તો ચોમાસું બીજી વાર આવી જાય એમ.
પેલા કદાચ કપાસ કેવી દિવાળી પેલા મહિનામાં કપાસ હોય પછી બાજરી પછી કદાચ સિંગ જે કરી એ પ્રમાણેે ડીપેન્ડ કરે.
બરાબર.
એવું છે ત્યારે, તો પછી કયો ટોપ
તમારા જીવનનો એવો નહી બોલવું હવે તમે કેટલાક બોલ છો?
હા.
તમારા જીવનનો એવો કિસ્સો કહો કે સાંભળીને બધા હસી પડે.
તમારા જીવન સામ બધા હસી પડે, આ હમ્મ એવો કિશો હમણાં તો એવું કઈ નથી ઘટના ઘટેલી કે હસી પડે એ રીતે તમે એક વાર કઈ
હ
કેવા તમારે હોય
મને હમણા તો નહીંયાત.
હા?
ચાલો બીજું પૂછવા ન કરતા. તમારા ઘરમાં સૌથી વધારે બારનું કોણ થાય?
સૌથી વધારે બાર ન કોણ કાય, આમ દીદી અ્યાં હોસ્ટેલમાં હતા એવી રીતે એટ તો ત્યારે દીદી વધારે ખાતા. અને પછી બીજા નંબરે પુપ્વાનું હોય એટલે એટલે પાર્ટી ન પ્રોગ્રામ બધે એને હોય રીતેે.
હ.
તમારે, તમે
એવું કોઈ નહી.
તો
એટલે બધા ખાતા હોય મેં ઘરે છું ત્યાં સુધી નહી ખાતી કોલેજ જ હતી તારે મેં ખાતી તે હવે તો મેં તે ખાવં છું બહાર નું ખાતે જ નહી.
સારું ને જેટલું બાર નો છો કે એટલું વધ બેનિફિટ કરે નને તો હેલ્થ સુધરે.
એક તો હવે રોજને કશું ભાર જઈએ તો ખાવા મલે. કોઈ દિવસ બહુજ મન થાય તો લઈ આવે તો.
હમ્મ.
એટલે પણ મેં એક બે એક્સિડેન્ટ સાંભળ્યા ને કે બાર ખાવાથી કાલે કરવા દિવસે સાંભળ્યું મારા એક મારી એક ફ્રેન્ડ છે તેમના ભાઈ ને તેમના કોઈબા ના દીકરાને કેવું કે નસ બ્લોક થઈ ગઈ હતી. તો ડોક્ટરે એવું કીધું કે ચાલવાનું રાખવાનું ને બનું જંક ફૂડ એ કેવું કે જંક ફૂડ ખાઈને એમને બેઠા બેઠા નોકરી હતી. તો જમકુ ખને બે એક્સાઇઝ તોને ચાલવવાનું નહી. એટલે એમનું ફૂડ ડાયજેસ્ટ નહીં થતું હોય એટલે ખબર નહીં મૂછઆયો એનો. નસ આ બ્લોક થઈ ગઈ તો ઓપરેશન કરાવ્યું.
હમ્મ, બરાબર. મારે એવા તો કેટલા કસા એમ માસીને જમારે એવું હતું કે મારા હમ્મ અમ્મ. મમ્મી ના માસી ના દીકરી એટલે મારા માસે જ થાય ને બેન તરીકે એમ થાય. સિબલિંગ તો પછી એને એવું છે કે એ આમ છે કચ્છ બાજુના. તો જ્યાયને એવું ઘરમાં બહ શાંતિ ની રીતે સદ્ધર છે બધી રીતે. તો એને થોડુંક જમવાની બનાવવાની આડસ ને એ રીતે તો એ વારે વારે બ ધું બારનું જમવાનું મગાવી લે અને એ જ મોસ્ટ ઓફ જમે.
તો એમાં ને એમાં ને એમ લાગતું કઈ ને કો આંતરડા કક ઓપરેશન કરેું હતું એના લીધે. કઈક ઇન્ફેક્શન લાગ્યું કેવું કઈક હતું. પછી ઇન્ફેક્શન ના લીધ પાછું કઈક ડોક્ટર થોડી ઘણી ભૂલ થઈ. કેતરી ઓછામાં છ કે હાથ મહિનાના ઓલામાં છે રેસ્ટમાં.
એ ડોક્ટરો ભૂલ કરી.
ડોક્ટર લખાય કે વધારે ચીરાઈ ગયું હતું નથુ ચીરવાનું એ.
હા, હા. મેં એક કિસ્સો હરો તો બો પહેલા ની વાત છે આ તો. તો એના ઓપરેશન કઈક કરવાનું હશે તો ડોક્ટરે થી એ કઈક અંદર રહી ગયયો હશે બ્લેડ કે કઈ આવે ને તે પેટમાં પેટમાં. પછી પેલા જેમનું ઓપરેશન કરે તેમને એવું થાય કે મારા પેટમાં કઈક છે એવું મને લાગે છે લાગે છે લાગે છે પછી જે બીજા ડોક્ટર પાસે પૂછી કવડાયો એને એમ મીન્સ કે પેલું સી ટી સ્કેન કે હું કરે
એક્સ રે એમાં આવી જાય સિ ટી સ્કેન.
તો એમાં આ ગયું કે આવું આવું બોલ કરી હતી.
કેટલા કે મૈ એવા કસે સાંભળેલા છે કે આખું ઓપરેશન કર નાખે પછી કઈક કાતર કે ગમેને આવે સીજર એમાં એ અંદર ભૂલી જાય અને પાછા ઉપરથી ટાંકાઈ લઈ લે રોજે આવી જાય પછી જયારે
હૈ ઇજ ના ઓપ્શન
શું?
લેઝર લેઝરવાળું ઓપરેસન તો આઈ ગયું છે ને હવે તો
ટનતો ઓપરેશન માં તો સાધન સામગ્રી જોઈ અલગ નહી કેટલાય સાધન સામગ્રી તો બીજા જોઈએ લેઝર ઓપરેશન કરે તો કાપવા હટું તો
હમ્મ, તે છેજ વરી.
ઘણી બધી ભોલતી થઈ રાખે તો કયો તમે જ તે બીજો ટોપિક.
હમ્મ.
એ હું કહું ટોપિક તમે જોની પેલા હા તો મોબાઈલ વિશે તમને શું ખબર પડે મોબાઈલમાં શું શું
આ તો કાલે આપડે વાત કરી તના વિશે તમારો ખબર પડે તમે તો કીધું
ને મોબાઈલમાં ઘણી બધી અંદર સ્પેસિફ થીગે સો નહીં આવે લગન લાગે છે ફટાકડા ફૂટે છે અ્યારે
ને એકદમ ફુલસ નાખલા હતા.
બઉ ફૂટ આજ તો હજી આવે છે અવાજ?
અવાજ તો આવાનાજ બેકગ્રાઉન્ડ માં.
હ
કઈ ને તમે બોલો
એ રીતે કે અહ મોબાઈલમાં ઘણી બધી સ્પેસિફિકેશનમાં આવે કે પેલા તો જે કે અહ રેમ જોવાની મોબાઈલની કેટ ને રેમ કે ચાર જી બી છ જી બી આઠ જી બી પછી રોમ રોમ એટલે શું સ્ટોરેજ આપડી આવે. સ્ટોરેજ કેટલી છે એકસો અઠ્યાવી જી બસો છપન હવે તો અતારના ફોટા બોટાની સાઈઝ બહુ સારી આવે એટલે બસો છપ પન તો મિનિમમ જોય એકસો અઠ્યાવીસ તો ના બરાબર કેહવાય.
હમ્મ.
પછી આગળ હવે પ્રોસેસર મેન છે જે છે હૃદય જો મોબાઈલ નું એ કયું સાર પ્રોસેય તો વધારે સારું પર્ફોર્મન્સ નહીં આપે પછી એની ડિસ્પ્લે કેવી આવે ઓ એલડી છે એમોલેટ છે એ પ્રમાણે અને પછી સાઉન્ડ સિસ્ટમ કે તો એમોલેડ અને ઇમ હુ વરી ડોલબી મોસ્ટલી બઘી આવે ને સ્ટડિયો સ્પીકર છે પછી કેમેરો આવે મોસ્ટ ઓફ જે છોકરીને જોઈ વધારે ઈ. કે સેલ્ફી કેમેરો કેટલા મેગા પિક્સેલ ને એ બધું
બરાબર છે
આટલું હે બરાબર
તમારો કયો મોબાઈલ વધારે ગમે
એઈ હું કવ સાડા અગિયાર મિનીટ થઈ ગઈ છે સાડા પોણા બાર